બારિયા
હા હા ધનુભાઈ પ્રજાપતિ બોલો? હા હા અ જ તમારે કેવું છે, મજા?
હા અમે મજા છીએ, તમારે કેવું છે ચાલુ ચાલુ છે?
હા, અમારે કે રીતે બને તમે શું કો ડૂસે એવું ન તમારે ડૂસે ર સમજી લો
હેલો શરણ ભાઈ હું એવું કહેવા માંગુ છું, જેમ કે મગફણી ના જે
અ છોડ ગયા છોડ બીછી જવા દઉ પણ તમારે ડૂબસે રહે એ હું તમને વાત કરવાનો જવાબ આપુછુ,
હા, બોલો
એ તમે આટલુ બધું પરફોર્મન્સ કરો છો પણ ડૂસી ને એટલે આટલું જલ્દી ન કરો.
હા, વાત સાચી છે
એટલે આપડી ભાષામાં જે કેવાય ને ઉકનાઈ એ ઉકેનાઈ મથો
હા, વાત સાચી બિલકુલ તમારી
હા, એટલે મગફળીનું તમે કેતા કઈ મગફળી શું હતું, તમારે
એક મગફાળીનો છોડ હોય છે, છોડની અંદર જે આપણે એક તોર આપણે એકની દુકાને આપણે,
ચાલ, હલો. તમારો બેકગ્રાઉન્ડમાં અવાજ કેમ આવો આવે છે? ખોડીકવામાં
હવે એ આવે છે.
એટલે તમારે પેલું એરબર્ડ કાનમાં હશે, એટલે એવું આવે.
હા, હવે વધારે તો નહીં આવતો નઈ?
હા.
હા, તો હું એ કેહેવા માગુ છું કે, જેમથી અલગ અલગ હોય છે, જેમ કે આપણે છોડ આપણેે મગફળીમાં ઉગાડતા હોય. જે મગફળી ની અંદર જે વાવેતર થાય છે. એ જેમ કે અલગ અલગ પાટણ ના પહેરણીથી કરતા હોય છે, દાદી પહેરણી કરતા હોય છે. જેમકે મેં એક છોડનું એક ટેસ્ટિંગ કર્યું. જેમકે એક એક મગફળીનો દોણો લીધો, દોણા એ લીધે ને પછી મેં વાવ્યો, વાવ્યો ને ચાર દોણા લીધા. ચાર દોણા વાવ્યા. પછીથી ચાર ધણા ઉગાડ્યા. ચાર દાણા ઉગાડ્યા પછી, તે ધીરે ધીરે ધીરે આ ઉપર વધ્યા. મે એમને બહુ બધું ભરપૂર પ્રમાણમાં છણી ખાતર આપી દીધું. છાણી ખાતર આપી દીધું, એટલે બધું બઉુ ખાતર માં લાગી ગયું. ખાતર માં લાગી ગયું એટલે બઉ વિકાસ કર્યો, બઉ વિકાસ કર્યો એટલે હ. સારી પોહચી જમીન, સારી વિકાસ વાળી જમીન સારી પરફોર્મન્સ આપે એવી જમીન. સારું નીચે વિકાસ થાય અને ઉપર વિકાસ થાય એવી અમે નહીં કરી નાખી. જેમ કે રાતે જમીન કેવાય છે, જે રાતે જમીન કરી નાખી છે, પણ મે ઉપર ઉગાડ્યો અને જેમ કે અલગ અલગ રીતે મે કર્યું ને એવી રીતે સારી મજા આવે ગઈ. તમાર શું કેવું છે આમાં?
હા, હલો.
હા.
એટલે તમે જમીન પ્રકારો કીધા. જમીનના ચાર પ્રકારો આવે છે. એક શું કે જમીન એક રેતાની જમીન, એક પહાડવાળી જમીન, એક આપડે આવે છે. જે કોટવાળી જમીન, એ અલગ અલગ રીતે થતી હોય છે એમાં. કોટવાળી જમીન આવે ને એમાં ધઉ પણ વધારે થતા હોય. એની આ જે ધઉ થતા હોય છે, એ કોટવાળી જમીનમાં થતા હોય છે એટલે ઘઉ નો થોડો મજબૂત દાણો બણતો હોય છે. મજબૂત બને એટલે તમે હ કહું છું એટલે એમ થોડું આમ સરખી રીતે કહુ, એટલે પછી હા, એમ.
હા, બરોબર.
હા, પછી પેલે રેતાળ જમીન આવતી. એમાં બટાકા પણ સારા ઉત્પાદન થતું હોય છે. અમારે એક વખત અમારે એક વખત એ જમીનમાં એમાં બટાણા, બટાંકા એવા વાવેલા કે એટલે મજબૂત પણ બટાકા થયા ને. તો મન વાત શું કરો, શું કરું? પેલો બટાકા વેણવામાં પણ મજા આવે. રેતવાળું હોય ને. એમાં હા, એમાં એમાં એ મજા આવે તો ઘણી બધી, એટલે ઘણી બધી રીતે અહીં તો પણ ખાવું જ નથી.
પણ કેવી મજા આવે, મને થોડુંક જણાવો ને.
એટ ક રીટ નની આ પળ પટક વેણ હા, બટાકા વણવામાં તો મજા આવે એટલું રેત હોય ને, રેત એટલે હાથમાં આપને બટાકા ઝડપી આવે. ખોટું હોય એટલે આપણ શું, આ ઓગળી, ચોલાઈ જતી હોય એવું બધું અલગ અલગ થતું હોય છે. જાણી જાણી, જાણી જાણી, ચોટ લાગતી હોય છે. એટલે ઇયા પણ માંગતી ના હોય જે તમાર છે ને કેમ કે બટાકા એકજ સંગાત બધા આવી ગયા તા પછી ને તગારી માં ના એ તો અને પણ એ રીતે પણ સારી રીતે એમ થતું હોય છે એટલે તમને મજા આવે એવી વાત કરી હ તમે પણ હા હા પછી હું તમને શું ક બીજી આપડે સાદી જમીન આવે ને એમાં મગફળી છે એવું ઉગાવો ને એ મગફળી પણ બધી સારું ઉત્પાદન આપતી હોય છે એ મગફળીમાં તમે જે અલગ પ્રકારનો તમે પેલો પ્રયોગ કર્યો છે ચાર દોણા વાયા છે એમાં તમે એક છાણીયું ખાતર નાખી બીજા એડિયા ખાતર નાખો કરો નાખી. ડીજેપી ના
હા અમે ડીએપી ખાતે નાખ્યું ડીએપી ની ખાતે ની અંદર બાટલી મોકરાય.
એ પાટલી એટલે તમારે અલગ અલગ તમા ફાયદા પણ જોવા મળશે. જેમ જેમ દાડા વક છે એમ એમ ત ઘણા બધા જોવા મળશે એમ. અને ઘણી રીતે તમે હ ઘણી રીતે તમે પ્રયોગ એવા નવા નવા કરીએ તો તમને એવું સ સારું એવું માઇડ પેલું થઈ જાય એટલે તમારે આમ કોણ ને તમારે ખેતી કરવાવામાં પણ તકલીફ ના થાય તમને થોડો આઈડિયા આવે કે આ આવું થાય આનાથી આવું તમને અલગ અલગ પ્રકારે તમાને એવું થતું હોય છે. એટલે પછી તમારે તમે મરી ગયા કે આ જીવતાજ છો હા એટલે એમાં
કરીએ છી એ જેમ કે સમય જેમ કે ચાર ધોણા વાાવીએ મે મગમે મકાઈ ન ઉ છેે કરીએ છે જેમ કે મારી પોતાની અગ્રની દુકાન છે બેેરડી માં આવે છે ત્યાં એક પાટણમાં આવેલા છે એક ડીસામાં આવેલ છે અમે ત્રણ દુકાનો માંથી મે બિયારણ મે અલગ અલગ પ મારે આગળ દુકાન થી બિયારણ અલગ અલગ ત્યાંથી આવતું હોય એવી રીતે મેં અલગ અલગ મારા ાર ચેક કર્યા એટલે ચેક કર્યા એટલે ઇ પ્રમાણે ચેક કર્યા કે જેમથી આપણે જે અ અલગ અલગ રીઝલ્ટ મળે અલગ અલગ ટેસ્ટ થાય. જેમ ત્રણેય બિયારણો અલગ અલગ વાગે જેમ ડીસા નું બિયારણું આવ્યું ને. બિલકુલ સારી અને કાળી ફટ મકાઈ વા છે. એમાં બિલકુલ સારી આવે છે એમાં. ક એટલા આવા માંડ્યા છે કે જેમ કે આપણે શિયાળા ની અંદર જે બાલારામ જઈને થઈયે પછી જલારામ જઈને વિસતાઈએ પછી ફાટાકે જઈને વેસતા હ‌ઇયે એમ સારો સારો ભાવ આવે એવા મકાયા આવવા મળ્યા. હા નવા મકા આવા મંડ્યા. કેટલે વધારે વધુ પ્રમાણમાં અલગ અલગ આપને પરફોમન્સ મળે. કોમસ હા એટલે એ પ્રમાણે એવું મળતું હોય છે જેમ કે વધારે દો પ્રકારનું મકાઈ આવે.
હા તમારો અ અવાજ અવાજ થોડો આવે છે ને પછી નહીં આવતો એટલે તમે એનું સોલ્યુશન લાવો પેલા અવાજ નો એટલે કે સારી રીતે અવાજ આવતો હોય.
હા મારો હવે અવાજ આયો.
હા તમારું આવે છે હા રેડી આવેે બોલો
હા એટલો કેવ છે જેમ કે અમે અલગ અલગ રીતે અ હા કંઈ કેમ કરી
તમારો અવાજ થોડો ઊંડો ઊંડો જતો રહ્યોશે.
હેલો
હા હલો હલો બોલો તમાર ચીકરા વાતમાં શું તકલીફ છે તમારો ફોન બગડી ગયો તને લાગે ગરીબ જઈ એવું લાગે છે ગરીબ તમે ગરીબ સંસ્થામાંથી દીવેલા લાગો છો માણસ
હવે આવે છે મારો અવાજ..
હા હવે આવે છે તમે માઇક લાગી તપાસ કર કરાવી છે.
હા મારે એવું કેવું છે કે જેમ અલગ અલગ રીતે મેં મકેઈનો ઉછેર કર્યો ઉછેર કરીને મેં અલગ દાણા વાવી અને મેં અલગ અલગ ટુકડા ખેતરના ટુકડાઓમાં અલગ અલગ મકાઈ વાવી મકઈ વાવી એટલે કે એ પ્રમાણે મે મકઈ વાવી જેમ કે એમાં વધારે થાય મેં દિસ્સા નહી મકઈ વાવી એ મને સારું બિયારણ મળ્યું છે. સારું બિાર સારું ખાત નાખ્યુંડીપી ખા નાખ્યું સાણી ખાતે નાખ્યું એમ અલગ અલગ મારા ખેતરમાં મેં નાખ્યું જેમ કે એ પર મણે મેં ખેતર તો નાખી લીધું પણ આમાં સારું પરફોમન્સ
એલો તમે શું નાગ્યું ખેતર નાગ્યું
ના ખેતર નહી છણી ખાતર
હા
સાણીું ખાતર તો નાખે પણ એમાં સારું બિયણ વાવુ એ બિલકુલ સારી વાત છે સારી વાત છે કે જેમ કે મારી અંદર જે મે મકઈ વાવી તો જે પેડા
હમ
પેડા એટલે હા ભેંડા ગયા એટલે મારે શાકભાજી થાય શાકભાજી પીંડા ની શાકભાજી થઈ પીંડા ની શાકભાજી પછી મે પીંડાનો હલવો બનાવ્યો પ પીંડાનો પછી શીરો બનાવ્યો પછી ભીંડા ન શાક કર્યું પછી એનો પછી પીંડાના લોટ બાંધ્યો લોટ બાંધીને પીંડાના લોોટલા કર્યા એ રોટલા કરીને પસ અમે કાધું પછી ગાયોને ખબર આવે પછ અમે કાધું જેમ કે પછી અમે જમણ વારો કર્યો જમણ વારો કરીને એમ અલગ અલગ અમે રીતે કર્યું એટલે કે મને વધુ સારું મીઠું મીઠું લાગ્યું મીઠું મીઠું લાગ્યું એટલે કે જોણે આપડે હા હા
હા તમને એું મીઠું લાગ્યું હત એટલે તમને એવું બધું ઘણું બધું મીઠું લાગ્યુંશે એમાં અલગ અલગ પ્રકારના સ્વાદ પણ જોવા મળ્યા છે તમે ધારો કે શીરા શીરા ન શાક ના થાય એમ તમે જે પેલો ભીંડો નાખ્યો તો ભીંડા એ શીરામાં તને અલગ બધું જો પેલું સ્વાદ જોવા મળે હોય છે અને અને તમને પેલો તમેને જે રોટલો બના ને કો છે ને તમે એમાં પણ અલગ જોવા મળ્યા છે એટલે હા એટલે તમારે ઈ પ્રકાર ન રોટલો તમે ગણાવો છે કે તને મીઠું થોડું ઓછું હોય તો પણ ચાલે એવું વ પછી ત મકઈ ન હવે એના પછી તમે શું આ પછી
હ મકઈ ના અડુંવા ડાળ દોડાને અમે દોડા વાયા ને દોડા વાયા
બીઝ મકાઈ આવી છે
હા બીજી મકાઈ એટલે મકાઈ મકાઈ અમે ખાઈ ખાઈને અમે ખર્ચ્યું શું કર્યું અમે ખાઈ ખાઈને ખર્ચ્યું
હાલ ર તમે બેઠા બેઠા ખાઈ ખાઈ ને ખડકોરા છે એવું મને લાગી રહ્યું છે કે બેઠા બેઠા આવે તમે ઊંઘા્યા ઊંઝ્યા ખાલી ખડકોશ હો ખોશ હો બસ એ મજા કરો તમારે બીજું કઈ કામ ધંધો. કામ ધંધા કોઈ તમારે કામ ધંધો. તમારે છે, એગ્ર ની પીલી શું કેવાય.
ના મે એક. યોજના વિશે વાત કરી હતી ખબર કે માણસ ને બેઠે બેઠે ખાવાનું.
હા એ રીતે તમે હાલથી ખરડા થઈ ગયા.
હા. અમે બિલકુલ કરડા થઈ જેમ કે અમારા બાપ દાદા. થતા થશે પણ અમે વહેલા થઈ ગયા છે, જેમકે અમારે. મને એ સેવા કરે અને પછી. અમે જેમ મરી જશુ ને એ પછી અમને એ સેવા કરશે જેમ અલગ અલગ. બંનેની સેવા થતી હોય છે, જેમ.
કરી કે જલ્દી કરડા થઈ ગયા આ જલ્દી કરડા થવાનું કારણ કે તમારો એવો ખોરાક આપણે તો. દાદાઓ ન પહેલનો ખોરાક સારો હતો ને હાલનો ખોરાક. એવો હલકો ખોરાક થઈ ગયો છે, એટલે તમે જલ્દી પેલા કાઢા થઈ ગયા કરડા થયા એટલે તમારે એમ. પણ જલ્દી આવશે. હા એ બવાઢ નવું અંડા નવું દૂધ પીતા અને પછી હા. આપણે છે, ને આપણે દૂધમાં પણ પાણી બધું હોય એટલે આપણે પાણી પીએ એવું થાય. એટલે પછી.
બિલકુલ વાત સાચી તમારી કઈ બિલકુલ વાત સાચી.
પેલા હતા એ પેંઠિયાની બધ રોટલા ખાતા એ વાત. કરતાં આપણે. એ જો સારું સારું ખોરાકને છે, તો એ આપડે એટલા તકતા નહ. પચાસ વર્ષમાં કડપણ આવી જાય એટલે આ વાત વાત કેવાય એટલે નવાની.
કપડા વાળા માણસો છીએ ને એમને સારા પીઝા ખાવા છે, પછી સારા. બરખર ખાવા છે, પછી દાબેલી ખાવી છે પાઉભાજી ખાવી છે.
વાણું રૂપિયા માં આપી એક વખત પેલું કાધું આપડે શું કેવાય. કયું કયું આપે કાંધો તો ખબર છે, આપડે બંને.
પોસો બાટો.
બાટો આપે કાંધો તો પણ આપે જો પાંદો ન તો બાટો એવું તો આપે ખાઈ ગયા.
હા હા વાત સાચી પણ આપડે ખાઈ છે, પણ તું તો ચાલી ગયો. પણ મને સારું એમ હતું કે પૈસા બગડી જશે એમ કે ખાઈ ગયો.
ખણચું ખાય તમારે આ પેટ ફૂટી જવા આવ્યું પણ એ. તો એ તમે ખા ખા કર્યું કે પૈસા જશે રૂપિયા. પૈસાા જશે એટલે તમને એ પૈસાા જ દેખ. ઘણા તમે પણ એ વિચાર્યું ને કે પેટમાં કેટલું નુકસાન થશે આમ પેટ થઈ જશે ગરબડ બરબડ. એ તમે ના વિચાર તમે વિચાર પેલા દુકાન વાળાનું